હેલો હાઈ કેમ છો? હા હો મજામાં તું?
હા મને પણ મજા જ છે સારું સારું હમ તો કંડક કંડક્ટર નો કે કા આપડે વાત કરતા હતા ને શું કેતી હતી તું?
હા હા તો એમાં આપણેે શું શું જો સામાન્ય જ્ઞાન ને એના ગુજરાત નો ઇતિહાસ વીસ ગુણ એટલે આપડે જનરલ નોલેજ ગણી લે ને એના વિસ માર્ક્સ
ઓકે સો માર્ક ન પેપર શે એમાંથી જી કે ના વીસ માર્ક?
હા એમાં સામાન્ય રીતના ગુજરાત ન ઈતિહાસ ભૂગોળ એવું બધું આવી છે.
ઓકે હા સમજી ગયો.
રોડ સેફ્ટી ના દસ માર્કસ.
ઓકે સમજી ગયો.
હા હા એ મને એના માટે મને લાગ લાઈસન્સ રોલ હોય ને બધું?
હા એ તો આપડે લાસન્સ કઢવા જઈશું ને ત્યારે મે બી આપડાને સમજાવશે એવું ક હશે.
પછી ગુજરાતી વ્યાકરણ દસ માર્ક નું.
કોમલબેન કે છે ક કઈ સમજાવતું હોય નઈ લાયસન્સ લે તે વખતે.
હા અંગ્રેજી વ્યાકરણ દસ માર્કનું. પછી કો કો એટલે મેથ્સ. કો એટલે મેથ ક્વન્ટિટી એપ્ટટ્યુડ એટલે મેથ્સ.
ક્વોન્ટિટી વેપ્ટીટ્યુડ ઓકે મને ક્લિયર અવાજ નતો આવતો હા સમજી ગયો.
એમાં આઈ ઓડીબલ? હા કોટ અને રીઝનિંગ ના હા કોટ અને રીઝનિંગ ના બે ના થઈને દસ માર્ચ.
ઓકે
નિગમ ને લગતી માહિતીને હ પછી નિગમને લગતી માહિતી અને ટિકિટ અને લગેજ માટે ગણિત પ્રશ્નો એના દસ ગુણ
હમ હમ
તો તારે એસીની નિગમને લખતી માહિતી બધી લઈ લેવા ઓનલાઈન આ
હા એ તો કંડક્ટર માટે ન કઈ પણ ક્રેસકો હા એ તો છે આનો સમજી ગયો હું અઘરું નથી બઉુ ેલું જ છે હું ખાલી ક્રેશ કોર્સ ના બે ચાર વિડીયો જોઈ લઉ તો પણ થઈ જશે તેમ છે નોલેજ એટલું બધું છે નને આમ બઉ વધારે હ સિલેબસ વાસ છેે નઈ બહુ બઉુ લિમિટેડ સિલેબસ છે એમ
હા પછી મોટર વહકલ એક નહી હા મોટર વહકલ એક્ટની પ્રાથમિક જાણ જાણકારી ના પ્રશ્નો પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્નોને કંડક ની ફરજો એના રિલેટેડ ના દસ ક્વેશચન દસ માર્ક્સ એમ અને કોમ્પ્યુટર કોપટરની ઉપયોગની પાયાની જાણકારી વી ના વીસ માર્સ વીસ માર્સ કોમ્પ્યુટર ના વીસ તો આમાંથી કોમ્પ્યુટર તને આવડી જાય પછી રીઝનિંગ આવડી જાય અંગ્રેજી આવડી જાય અમુક ઘણો આમાં છે આવડી જય ઉષ્ણ
હા એટલે સેલું જ બનશે પેપરું સમજી ગયા હું
સિલેબસ ઘણો સેલો છે પગાર ધોરણ ની વાત કરીય ને આપડે
હા હા
પસંદગી પામનાર ઉમેદવારને કંડક રને પાંચ વર્ષ માટે છવ્વીસ હજાર ફિક્સ પગાર કરાર આધારે અને સંતોષકારક રેશે બધું તો ત્યારબાદ હ મૂળ પગાર અમલમાં હોય તે મૂળ પગારક મેળવવા પાત્ર થશે ત્યારબાદ ન નથી લખેલો
ક્રએટિવ રાખ હશે છવવીસ હજાર કોન્ટ્રાક્ટ બેસીિસ ઉપર જ છે આવડે અત્યારે ચાલે જ છે એ પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ માટે છે એમ છે એના પણ છ્વીસ જરા આપે છે
હા ત્યાર બાાદ પાંચ વર્ષની સેવા સાંભળ
રહે છે હ
ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સ સંતોષકારક રીતે પૂરી થઈેથી કંડક્ટર કક્ષાનો નિગમમાં પ્રવર્તમાન જે મૂળ પગાર અમલમાં હોય તે મૂળ પગારમાં નિયમિત નિમણૂક મેળવવા પાત્ર થશે એટલે પાંચ વર્ષ પછી જે જે પ્રમાણે પગાર નિગમ માલતો હોય ને બધાનો એ પ્રમાણે આપશે
હા એ તો હું સમજી ગયો પણ હું તો ગેસ કરતો હતો કે કેટલી હશે અત્યારની પગાર જે લોકો છે ફિક્સ ચોપવાડા એ આપડે કોન્ટ્રાક્ટ બેસ છવીસ મળ હોય તો ફિક્સ માથે ડબલ તો હોય જ કોન્ટ્રાક્ટ વાળા અડધા તો મળતા જ હોય ફિક્સ વાળા ના હોય અડધા મળતા હોય કોન્ટ્રાક્ટને કે ના હોય એવું આમાં હલો હેલો હલો બેન તારો અવાજ આવતો નથી હેલો હલો હેલો અવાજ આવતો નથી બેન તમારો હલો